હલો બસ મજામાં તમે શું કરો છો
પતી ગયું જમવાનું પતી ગયું
હો જમા નુ પતી ગયું બીજું તમે બોલો
તમે મને કથા કીધી તી તમે તો કથા ની ચોપડીઓ કાઢી એમાં તો હિન્દી છ આખું કબાટ ખાલી કર્યું ને માના ત એ માથે ગે બોલો વીસ
હા હા હા હમ્મ હમ્મ હ બીજું
આજે ખાવા માં અને હજી જો પડ્યો તો સીધી માથ હે હચઓ તો સધી વાત તીઓ અડધી ચોપડીઓ તો સિંધી મા હતી એમાં તો પછી
પણ સિંધીની હોય ને મને મો કલી આપો
હા તો ચલો
મને આમ જ સાભડવુ બો ગમે
હા તો હમાં નીકળું છું આપવા માટે ચલો હે
હા હા હા ભલે આપી જાઓ. મને તો બહુ મજા આવે
પડ્યો આપી જુશ
હા હા ભલે મોકલી દો એટલે પી હમ્મ બીજું હમ્મ
એટલે એમને પેલી સત્યનારાયણ ની કથા હશે ને સિંધી માં
હે હ
હા તો બસ સિંધી વાળીઓ હોય એ મને આપી દેજો.
હા આજે તો બવો જ વાર્તાઓ કરી છોકરા સાથે.
બસ સર બઉ થઇ ગયું હ હા વાર્તા કાંડ આજે તો બાપા તો બીજું બીજું તમે બોલો હમ્મ
આખું ઘર તમારા માટે ખાલી કરી એકઈ કથા નીકળી ના હે આખું કબાટ ખાલી કરી દ પ એ કેઈ વાત કથા નીકળ ના
કથા નીકળી ના હ ને ના તો સંધી સિંધીમાં હોય મને આપી જજો તો મને શું સિંધી બવ ગ પણ સત્નારાયણની જ આપજો બીજા એ કંઈ નાને આપજ સત્યનારાયણની જે સિદધીમાં કથા હોય ને એ બીજી ગુજરાતી હિન્દીની ને મારી પાસે હિન્દીમાં તો છે.
બરાબર શું બનાવ્યું આજે? ખાલી દાળ - ભાત બનાયા.
હ નહીં ચણાની દાળ - ભાત બનાવ્યા ને એ પછી હેવી ચણાની દાળ- ભાત બનાવ્યા.
અમે તો છોલે, કાબુલી જવા આવે ને પેલા.
હમ હમ.
એને પૂરયોને નિબૂને, ડુંગરી ને પાપડ. તરેલા ને. હા હું ને મસાલા છાસ ને બધું જ. એકદમ પાકુ ભોજન બનાયું એમ.
ના છાસબસ લવું તો ખરું જ પણ ચણાની દાળ હેવી. થઈ ગઈ ને એટલે પછી વધારે કશું તળ્યું નહી. એમ પછી હવે. બધાથી લાઈટ પેટ જ ખાવું છ હલકુ ફુલકું એમ એટલે. હમ.
બરાબસ.
તી ના કતે.
હલો એમાં શું થયું કે એક વખત છે ને પાછળ બાદ રડી ત. જંગલ છે ને. અમાર આખું જંગલ એરિયા છે એટલે આખો વિસ્તાર જંગલ વિસ્તાર છે એમ. તો એક વખત શું થયું કે શિકારી એવ ગયા જંગલમાં શિકાર કરવા.
હા.
હલો તો એમાં શું થું કે સાથે એમડ સુચારી. હે.
વચ્ચે વચ્ચે અવાજ આવે છે ને કરવ.
તમારો અવાજ થોડો ઓછો આવતો હોય એવું લાગે છે.
લ. હા એટલે છે ને હું ઘર રવું અવાજે.
હા હા હા તો એ વખત શું થયું કે શકારો ગયા ને. તો એમનો શિકારી પુત્રોય સાથે લઈ ગયા.
હા હા હા હા.
પણ બહુ બધી વાત ફર્યા પણ એમણે તો એ દિવસે એક. કોઈ શિકાયત નો ભલ્યો હ.
કે.
તો. સોતા સુતા ખાંસી બપ્પો થઈ ગઈ એ લોકોને પણ ચાપ એટલો. ળયો રે તો બધા થાકી ગયા. પાછું શું થયું કે જાડિયો હતો એના છાયડો કઈ. બહુ તો હ. એટલું મોટું ઘટાતા લુક્સ છે ને પાછળ. જંગલમાં તો એમાં શ. હું બાજુમાં નવું મકાન બન્યું ને એમના ઘરની ઉપર પડી ગયું.
ઓહો પછી.
હ પણ વૃક્ષ નીચ છાાયો મસ્ત બને આવતા જતા બધા હોય ને. એ ત વિરામ કરવા તો આવે જ એટલે અમારા ઘરે કામવાારીઓ આવે ને.
હમ.
એ ઘરે જાય તો ત વૃક્ષસે વિરામ કરે. ને કોઈ બી મજૂરો હોય તો તે ટિફિન લઈને બેસે ખાવા. ને એવું બધું એમ એ લોકોનો સારો એવો આરામ થઈ જાય એમ.
હમ હમ.
થોડી વા આડા બી પડે એમ.
હા એ સુુંઈ જાય.
સ નીચે પેલા સામેલ કરિયા આવે ને.
હા.
એ કરી આવો તો કામ કરી દવ વૃક્ષ નીચે એટલે. ઠંડી હવા લાગે ને તો આરામ. સુઈ જાય એમ. અને મારા તો ઘરવાળાને ગીતોનોો બહુ શોખ સાંભળવાનો. એટલો અવાજ વધારે રાખીને ગીતો સાંભળે. ને મને તો એટલો અવાજ કોઈ કરે ને ગમે ના.
હમ હમ હ.
હું કઉ શાંતિ જોઈએ મને શાંતિ જોઈએ.
હમ હમ.
એવું. તમને ખરો ગીતો સાંભળવાનો શોખ.
મને તો બહુ મજા આવે આ તો ઘરમાં કોઈ ના હો. ગીત મને તો બહુ મજા આવે ઘરમાં તો કોઈ ના હોય તો ફૂલ અવાજમાં ટીવી ચાલુ. કરીને હું એકલી મસ્ત ગીતો સાંભળું છ.
હા હા હા તમે તો સત્સંગ બી ઘણા સાંભળો નઈ.
હા ફુલ અવાજમાં ટીવી ચાલુ કરી દેવાનું પછી જે આવે એ સાંભળવાનું બેઠા બેઠા.
બરાબર તમને તો સત્સંગ નો બી ઘણો શોખ છે નહી.
હે.
તમને સત્સંગ નો બી ઘણો શોખ છે.
હવ હમ આજે જ ગઈ હતીમ સ્વાધ્યાયમાં.
કાલે તો લીલાસ અને કુઠ્યા બસ. સત્સંગ બી છે ને ભંડારો પર છે તમે આવી જજો બધા સપિવાર.
હા ભડારો તો રવિવારે છે ને પણ.
હા પરમ દિવસે છે.
હા પણ દિવશે કાલે તો દિવ શનિવાર.
ના મનેમાં કે ખાલે તોવ વાદ એમ અને. પરમ દિવસે તો પ્રેમ પ્રકાશ આશ્રમમાં બી ભંડારો છે. બે લીલાસાની કુટિયામાં પણ ભંડારો છે. હમ મારા હા આપે જઈએ. પણ એ ઘરવાળા નથી આવતાારે.
એ તો મુસીબત છે ને પછી એ લોકો ન પાછું આવીને બનાવાનું.
હા એની કતા તો હ. એની કતાા તો બધા ઘરે જ ખઈ લઈએ જ આગળ પડે. એમની માટે તો બનાવું જ પડે. અને ખાલી ખાલી હા પડીને ચલે પછી બી ખાધા વગર જ આવી જાય.
હ. એ તો છે જ ને હ બીજું બધું મજામાં. શું કરે ટીકલી શું કરે ટીકલી.
કાારેલાનું શા કઈ નથી ખાતા મારા ઘરવાળા.
ના જ ખાય ને કોને ભા મને નઈ ભાવતું કાર્યાલમાં.
હા અને તો એને લઈ ઘર કામ કરવા બેસાડ્યો.
હા હા. ઠીક છે. હમ પછી કાલે સ્કૂલ જવાનું કે રજા. હ મને પેલા ભાવતું તું હવે નથી ભાવતું. હવેું ઓછું ભાવે છે કારેલાનું સ્વાસ પહેલાં બહુ ભાવતો.
હા હા હા આમાં તો ખાઈ લે. બે ઝણખાય બે ઝણખાય એણ ઉપ કંઈક વાનગી હોય. કે છોલે છે કે દાલબાટી છે એવું હોય ને. તો બધા ભર પેટ ભરીને શોખથી ખાય.
હમ્મ હમ્મ
આજે ગવાર સીંગું શાક બનાય્યું તું સવારે તો ટિફિન માં રાખ્યું આખુ આખું ટિફિન એવું ને એવું પાછું આવ્યું.
કોનો તેણી નું.
ના ઘરવાળાનું ટેરી તો ખાઈ આવે ભૂખ લાગે એટલે બહુ.
હ હા હા.
હ તમારે હે ગવાર સીંગ નુ સાક ખાધું ડારે આખું ટિફિન પાછું આવ્યું.
હા પછું ચ ફીર મારું રાખેલું તો ભાવે નહી પાછુ
ખરાબ થઇ જાય ને ગરમી હોય તો.
હો ખરાબ થઈ જાય.
હા. એટલે પછી આખું સાફ રાખી દીધું. તમારા સાસુ કે કેટલા મોઘા ભાવડી ગવાર આવે એ આટલી મહેનત. કરીને સાફ કરવાની ને તેલ મસાલા ને બધો જ બગાળ થાય
તો પછી
હમ્મ અને મજુરો તો તો ચાર દસે ગીતો સાંભળ સાભડતા સુઈ જાય ખાય એટલું એટલું જોદાર વૃક્ષ છે તમે તો જોઓ ને તમને તો ખુબ જ ગ એને સાંજ પડે તો એટલા મોર નાચે ઢેલ નાચે એટલી સારી સારી કરાઓ કરે ને બાજુમાં પેલા દાદા એ એવુ મકાન બનાવું તેની ઉપર તો પડી ગયું ઝાડ મકાન ની ઉપર
તો પછી મકાનની ઉપર ઝાડ પડી ગશે તો મકાનને નુકસાન થયું હશે
એના ધાબા પર પેલા છે ને પાણી ગરમ કરવા વાળા આવે ને શું કેવાય એને
ફુલ સોલાર
ના સોલાર નઈ હા એની ઉપર વૃક્ષ પડી ગયું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
પછી એરી મ્બી તો વધાર આવે જ
તે જ મમ્મી રડવા બેઠી તો શું થયું પછી
પછી એના જે દાદા એ સમજાવ્યું કે આપડા તો બધવી
હે આપણા તો
ડિસો લવ વી બો ફાસ્ટ છે એમ
પાસ છે આપે તો પૈસા મળી જશે એમ
હા હા
તો એમને તો પૈસા મરી ગયા વિમો પાસ થઈ ગયો એમ
તો પછી હું યાદ રાખતી હતી
એને ખબર નથી કે એના બીમા નીકળેલા છે એનો છોકરો છેને બીમા કાઢે છે
હ.
એ એ ગીસ ના એ સરા. બધા જના વીમા પાસ કરી દીધા છે શું કવાય.
હા હા.
હા તો પછી વ્યાપારી તો ગરમ આવે ને એમ.
હમ.
ને કારીગરને ફોન કર્યો તો કારીગર કેવું તો શધાુંછતો. પછી પાછો સતાપુરતી કારીગર બોલાયો રીપેર કરવાય એ લોકો એ. પછી કારીગર માટે પેલા માસી એ ભજયા તર્યા.
ક કરીને ભજ્યા ગડા હના.
હા કારીગર માટે માટે ભજયાને પૂરું બનાવ્યું સ્ ખાસ એની માટે.
ઓ.
પછી તો પાછા બીજા પડોશી કે હું તો જેસી બી વગાવડ તોડાવ દઉં.
હમ.
ભાજીી મેં પાસે ના. ડી ગ એવી રીતે તો કઈ વ કપાતા હોય. એવી તો વૃક્ષ કપાતા હોય મેં ના પાડી વૃક્ષ કાપવાનું
હા હા.
કારણ કે આપદે ઓક્સિજન ઘટી જાય.
હા.
વૃક્ષ કાપી દઈએ તો.
ઓક્સિજન ઘટી જાય બરાબર.
હમ દુ પાછું નુકસાન કર એ લોકોનુંું તો એ લોકો કે કપાઈ દઈએ એમ ને અમે ના પાડીએ કે નથી કપાવું એમ
હમ હમ.
હ.
જી.
તો એ લોકોને તો બધી જ વસ્તુના વીમા પાસ છે.
પોતાના તો કરેલા પોતાના બીમા છે ને પાસ હજાર.
હા પોતાના અને બધી વસ્તુ ના અને બધા જ વીમા પાસ છે.
હમ.
હમ.
બીજું બોલો તમે.
મકાન ના કામ ચાલુ થયા છે મારા ઘરની સામે. તમારે લેવું હોય તો પછી મને કેજો તમારું એક નંધાઈ દઉં.
ભલે ભલે.
હા હા. એ પાછો જે છે ને મકાનો બનાવે છે એ વસ્તુ. વાસ્તુ સારી નથી વાપરતું પાછો
તો પછી ફોન લે.
હે.
તો પછી કોણ લે.
હા એલે સામે વાળા ચાર મકાન એને બનાવીને વેચ્યા ને. તો એમને ચોમાસું પડે ને એટલે પાની ટપક ટપક કરે ધાબામાંથી. એવું થાય પાછું.